ઓ હા હો એમ મને આવે છે ને તમારો અજ કમ્પ્લીટ
હા તો આજે આપડે પૈસા સુખ આપે ને એના વિશે વાત કરીએ બરોબર
ઓકે આપડે એના વિશે વાત કરીએ.
હા તો તમે જણાવો કે પૈસા આપડા જીવનમાં કેટલા મહત્વના છે.
પૈસા આપણા જીવનમાં બહુ જ જરૂરી છે કારણ કે પૈસાથી બધી જ વસ્તુ આપ ખરીદી શકીએ છે. પૈસાથી આપણે સારું સારવાર લઇ શકીએ. સારું શિક્ષણ પછી, આરામદાયક ઘર હોય ધરનું બધુ ભી સગવડો હોય અને
બીજી બધી આપડી જરૂરિયાતો પણ આપડી પૂરી થઈ શકે છે પૈસાથી
હા એ વાત તો તમારી સાચી છે, પરંતુ જે તમે કયું પૈસાથી બધું ખરીદી શકાય બરોબર, તો એના માટે પરંતુ ક્યારેક જે લોકોનો વિશ્વાસ હોય એને તો આપડે પૈસાથી ના ખરીદી શકીએ, એમ
હા એ તો નથી કરી શકતા, હવે આપડે આપડું પરિવાનું સુખ હોય કે પ્રેમ હોય કે બધી મિત્રતા સારી એવી એ તો બધું આપ નથી જ કરી શકતા પણ હા આપડું સારું એવું જીવન મેથી જતું હોય છે આપડે પૈસા વા બીજી કોઈ તકલીફ ના થાય. થો ડું સારું ઘર પણ મળી જાય હવે જે બ એતાર જે બધા લોકો છે કે જેને સારું મકાન નથી કે પરીવાર તો સારો એવો હોય છે પણ હવે રેવા મળે મકાન તો હોવું જ જોઈએ ને તે બધું પૈસા તોજ મળશે ને અને સારું શિક્ષણ પણ તો જ મળશે જે પૈસા હશે તો
હા એ વાત તો તમારી સાચી જ છે કે પૈસા હશે તો જ આપણને સા સારું શિક્ષણ મળશે, જ્યારે પહેલાના જમાનામાં હ પૈસા નતા તો પણ બધા વિદ્યાર્થીઓને બધા સારું શિક્ષણ લઈ શકતા હતા હવે તો પ મતલબ શિક્ષણ પણ એક ધંધુ જ બની ગયો છે એક રીતે જોવા જઈએ તો.
હવે એવું થઇ ગયું છે કે પેલા એટલી બધી જરૂરિયાતો હતી નહ. એટલા બધા ખર્ચા પણ નતા. પણ હવે તો ખર્ચા પણ એટલા બધા વધી ગયા છે ને કે પૈસામાં વગર કશું થઈ જ શકતું નથી, અને માણસને જેમ પૈસા ના હોય ને, તો તેનું ટેન્શન પણ બહ થતું હોય છે એના કારણે પછી બીજું બધું આપડે કેવાય કે સારવાર નીની બધી જરૂરિયાતો પણ વધુ થતી હોય છે. પૈસા તો આપડ જીવનનો મહત્વ ભાગ જ બની ગયો છે હવે.
હા. એ વાત તો આપડા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે અને જે તમે આગળ વાત કરી કે પૈસાથી સાચું સુખ મળે છે, તો એ એ પૈસા તો સુખ ખરેખર ખરીદી શકાય.
ખરીદી શકે હા આપડે એટલું કરી શકીએ કે આપડ જો આપણને જે જરૂરિયાત વસ્તુ છે કે આપડ રોજિંદા જીવનમાં આપડે જેમ વપરાશ કરતા હોય કે આપડે સારું એવું મકાન મળી જાય. અને આપડ પરીવારો પરિવારને પણ આપણેે એવી સગવડો આપી શકીએ. હવે કે ખાવાનું પીવાનું હોય કે પછી કે આપણે પાણી હોય કે એ બધી જે આપે જરૂરિયાતો છે કપડા છે. બીજી કોઈ પણ અન્ય વસ્તુ છે, એ બધી આપડી જે દરરોજની વ પરાસ માટે ઉપયોગ લેવાતી વસ્તુ હોય છે. એ એટલી વસ્તુ જો મળી જતી હોય ને તો આપ પરિવાર ને પણ એટલે કો તકલીફ ના પડે એમ. અરે એટલી જરૂર પૈસાની જરૂર છે જ.
હા એ વાત તો તમારી સાચી જ છે તમે કીધું કે આપણને કોઈ તકલીફ ના પડે બરોબર પરંતુ જે તમે કીધું સુૂખ ખરીદી શકાય એમાં તમે હા કહિ ને તો પછી એમાં મને જણાવો કે સુખ અને પૈસા વચ્ચે કેટલું અંતર છે?
હા, ઈદા અંદર છે પણ હવે જો પૈસા થી જ બધુ થતું હતુ, પેલા એવું હતું કે આપણને ત્યારે એટલું બધું હતું ને પૈસા નનું મહત્વ. આરામદાયક જિંદગી જીવતા બધા શાંતિથી જીવતા. કોઈ માથાકુટ નતી. કે થોડું ઘણું કમાવું ખાવું અને પી ન સુઈ જવું. હવે કેવું થઈ ગયું છે, એને સુખ મળતું જ નથી. એ કમાતા તો ઘણું બધું હોય છે, પણ ખર્ચા એટલા બધા હોય છે. ટેન્શન પણ એટલા બધા હોય છે. અને બધા સાથે રહેતા પણ નથી, પણ પરિવાર વાળા બધા અલગ અલગ રહેતા આવું બધું થઈ ગયું, પહેલાના પ્રમાણમાં આ બધું બદલાવ થતો જાય છે.
એજ નને તો પછી આમાં આપડે જોવા જઈએ તો વ્યક્તિ પૈસા માટે કરીને બધી પોતાના પરિવાર સાથે રહેવાનો બધા સુખ છોડીને પૈસા કમાવા જાય છે બરોબર, એટલે મતલબ બધા ના પરિવાર ની જરૂરતો પૂરી કરી દખી રાખી શકે ખુશ રાખી શકે એટલા માટે તે પૈસા કમા જાય છે તો પોતે દુઃખી રહે છે તો પછી. એવા પૈસા કમાવાનો આમ તો કોઈ લાભ જ નય ને. તો એના કરતા તો સારું કે આપડે જ્યાં રહેતા હોય ત્યાં પરિવાર સાથે રહીને જ જે આપણે પૈસા કમાવી શકીએ એટલા કમાઈએ તો વાંધો કઈ.
હા એ તો વાત તમારી સાચી છે. પરંતુ જેમ પૈસા કમાવાની દોડમાં આપડે આપડા પરિવાર સમય ના કાઢીએ. તો આપડું સ્વાસ્થ બગડાવ દિઈએ. તો પૈસા નો કઈ ફાયદો પણ નથી વાત તમારી સાચી જ છે. પણ એ સમય માં હવે શું થઈ ગયું આપડે જ જ. જીવનનું એ અંગ થઇ ગયું છે. એજ પૈસા હશે તો જ બધુ થશે નિતો બીજું કાઈ ની થાય.
હા એ વાત તો તમારી સાચી જ છે કે જો પૈસા હશે તો જ બધું થશે ની તો કાઈ ની થાય. અને જો હું એમ કેહતો હતો કે તો પછી આપડું જીવન પૈસા વગર તો પછી પૈસા ખુબ જ જરૂરી છે જીવનમાં એવું જ માની શકાયને આપડે.
હા પૈસા વગર કાય ની થાય અગર કોઈ પણ વસ્તુ હોય ધારો કે આપડે પરીવાર છે. બાળક અ બાળકો હોય કે ભાઈ માતા પિતા કોઈ પણ હોય. હવે એમને કઈ પણ વસ્તુ ખરીદીવી હોય કે કોઈ પણ ખાવા માટે કોઈ પણ પૈસા એના માટે હા થી બે પૈસા જ માંગશે ને કે ભઈ મને પૈસા આપો તો હું વસ્તુ લઈ આવીશ. તો એના કઈ થવાનું જ નથી ને. કે ભઈ બાળકને સારું ભણતર આપવું હે એ સારી કોલેજમાં જોઈને દાખલો કરાવો હોય. કોઈ પણ એડમિશન લેવું હોય, કે કોઈ પણ કરવું હોય. તો પેલા પૈસા ની જરૂર પડશે એમા પછી એવું નથી હોતું કે. એમ ને એમ થઈ જતું હોય કે ભાઈ આપડે. જરૂરિયાત છે કરી આપો પૈસા નહી આપૂ તો એ ચાલશે એવું થય થતું નથી ને પૈસા તો કમાવા જ પડે છે એના કા થતું નથી.
તો તમારે એમ માની કે પૈસા વગર જીવન આપડું જીવું શક્ય જ નથી.
હા એટલે અત્યારના પ્રમાણમાં જોઈએ પૈસા કશું જ મળતું નથી. હા આપડે સારું એવું. બધાને જોડે આપડે નાખતા હોય લોકોની જોડે. સારી એવી પૈસાની મદદ મળી જતી હોય છે પણ અમુક લોક એવી હોય છે કે જે બો પૈસા વાળા હોય છે એમને બો પૈસાનું ઘમંડ પણ હોય છે. તો એ જે આપડે. ઓછા પૈસા વાળા હોય ને તો તેમના જોડે સરખી રીતે વાતો પણ નથી કરતા એવું પણ થતું હોય છે. પૈસા થી એવું ની પૈસા વધારે હોય તો ઘમંડ રાખું કેવું કરું એમ ના કરાય. જ્યાંથી પૈસા નથી એથી મદદ પણ કરવી જોઈએ મારા ખયાલથી.
હા તો પછી જો તમે આ રીતે કીધું કે ઘમંડ આવી જાય છે ને એ બધું થાય છે બરોબર. તો પરિવાર અને સંબંધો કરતા પૈસો મહત્વનો થઈ જાય ત્યારે જ આવું થ થાય ને આમ જોવા જઈએ તો આપડે.
હા ત્યારે જ એવું થતું હોય છે કેમ બધા પૈસાની પાછળ જ દોડી રહ્યા છે. કેવી તર પૈસા કમાવો. એની પાછળ પરિવાર, સંબંધો વિશે તો કોઈ વિચારતું જ નથી. એમ માણસને પૈસા બો છે. ખાવાનું નય હોય ને તો ચાલશે એક ટાઈમ પણ પૈસા મગર કોઈને ચાલતું નથી.
હા તો પછી પૈસા કમાવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જરૂરિયાતો છે.
પૈસા કમાવા માટે પેલાથી પેલા એના માટે એક ખાસ આ તો આપડે ધનન નાખવી જોઈએ. નસંગ અમારાથી કોઈ પણ આપ સંબંધો ના બગડે. પેલું આપડે સબંધ છે તો સબંધ હશે ને પૈસા તો એમને એમ પણ આવી જશે. જો આપડઈ જરૂર હોય સાર હોય સંબંધ હોય આપડે કોઈ પણ વ્યક્તિ જોડે તો એ પણ પૈસાની મદદ કરી દેતા હોય છે. પણ જો આપડા સારા સંબંધો નહી હોય ને પૈસો પણ આપડાથી દૂર થઈ જશે.
હા, તો પછી પૈસા બચાવવાનું મહત્વ શું આપડે તમે એના વિશે કેમ વિચાર્યું હશે ને કે પૈસા કમાઈએ તો ખાલી કમાયા પછી પૈસા ન વાપર વાપર કરીએ એવું તો ના હોય ને બચાવો પણ એટલા જ જરૂરી હોય છે ને. એના વિશે તમાર શું માનવું છે?
હા, એ તો વાત તમારી સાચી કે એને બાદ પણ હવે શું થઈ ગયું એવું થઈ ગયું છે બધેલ એના વિશે શું કેવું હવે.
હા, તો પછી જયારે આપડે જોવા જઈએ છીએ તો બરોબર કે પૈસા આજ આપડા માટે બધું જરૂરી બની ગયું છે તો પછી જયારે ગરીબ વર્ગના લોકો છે તો એ પણ જીવન જીવે છે અને આપડે પણ જીવન જીવીએ છીએ તો પછી ઓમ ફર્ક એટલો કે એ ને શાંતિથી જીવન જીતા હો અને આપડે ઉપરથી વધારે ટેન્શન હો કે આગળ હવે કાલ શું થશે નામ શું થશે ને નોકરી ધંધા ને તો પછી એવો પૈસો આપડા માટે કોઈ કામ ન જ નહી ને.
હા, એ એ ખાલી એટલું જ વિચારે છે કે ભઈ આટલા પૈસા છે તો મને ખાવા પણ મળી જશે અને આજ દિવસમાં નીકળી પણ જશે. એ આગળનું કઈક વિચારતા જ નથી અને આપડે બધા આગળનું પાછળ નું બધી બાજ નું વી આપડું આવનારી પેઢી શું કરશે? એ બધા પણ આપડે વિચારણ કરવામાં જે આપણું આજુનું જે જીવન જીવી નથી શકતા. કે ભવિષ્યમાં આપણેે શું કરશું તો પૈસા સારા મળશે. આપડું શાંતિ થી આપણું જીવન વિતાવી શકશુ પણ. એ બધું વિચારતા જ નથી કે અત્યારે શું કરી રહ્યા છીએ આપડે. ભવિષ્યમાં જે થવાનું એ થવાનું જ છે. અત્યારે આબુ સારી રીતે જીવન જીવતા નથી એના એના માટે કરીને.
હા એ વાતો તમારી સાચી છે. તો શું તમામ તમારા મત મુજબ આપડે સુખી જીવન જેવું હોય તો પછી શું કરવું જરૂરી છે પૈસા સિવાય? કઈ બાબત નું ધ્યાન રાખવું જોઈએ?
ન બો સારું હે, આપણેે જેને જરૂરિયાત છે એટલું જ આપડે ખાલી કમાવું જોઈએ શાંતિ પરિવાર સાથે ટાઈમ કાઢવો જોઈએ. પરિવાર ની હો પૈસા ન શું કરશે? એમ આપડે જે બધું કરીએ છીએ એ બું કાય ફરિયા માટે જરૂરી ફરિયા સાથે લવું જોઈએ અને કરવું જોઈએ.
હા તો તમારા મત મુજબ પૈસા પૈસા માટે જ સુખ છે?
હા એ તો છે જ ને. પૈસા છે તો સુખ છે અત્યારે તેવું થઈ બીજું છે, પેલા એટલું બધું પૈસા મહત્વ ન હતું. હવે પૈસાનું મહત્વ વધતું જાય છે.
ઓકે તો સારું મને ખબર પડી ગઈ કે મારે પણ પૈસા કમાવવા પડે અને જોડે બચત પણ રાખવી જોઈએ. તેથી ભવિષ્યમાં કામ આવે બરોબર?
હા બરાબર, ઓકે.